કોઈ બી હા થઈ ગ્યુ એ હા હ
હાલો હાલો
બોલો
હા કોણ બોલો?
ભૂમિકા
કેટલામ ભણો?
દસમુ ફેલ સે
ફેલ સે ક્યાં રેવાનું?
આંઈયા આપડે આ વિનાયક સોસાઇટી છે ને આપડે આંઈયા એરપોર્ટ
એવું છે
તમે ક્યાં રયો?
અમે વિદ્યાનગર રોડ છે ને ત્યાં પાણીનાં ટાંકો છે ને એની પાછળ
હાં
અત્યારે કાંઈ તમે જોબ કરો કે
ના અત્યારે તો આપ શીખવા આવું તેજ
એવ એવ હું અયા ગાયત્રી મંદિરની બાજુમા અર્બન સેન્ટર છે ને ન્યાં જોબ કરું
હા
ઘરે ઘરે ઘરકામ ઘરમાં કેટલા સભ્ય છે?
અ ત્રણ બેનો છે અમે અને મમ્મી ને ન પપ્પા
એવું છે પપ્પા શું કામ કરે?
પપ્પા કલર કામ કરે સ
એવું છે મમ્મી?
મમ્મી આંઈયા ફરસાણની દુકાન છે ને ત્યાં કામ કરવા જાય સ
એવું છેને બેનું ઘરે છે એમ ને?
હા ને એક બેન છે તે કોલેજ કરે અને બીજી સે ઈ પાર્લર શીખવા જઈશ.
એમ છે હ પાલનનુ ને એવું છે ને શીખી લેવાનું બેન એટલે ભવિષ્યમાં કોક દિવસ છે ને તે આપડે કામ લાગે. પાર્લર ની સીઝન કોઈ દિવસ જવાની નથી ઈ ગમે ત્યારે પણ આપડે ભવિષ્યમાં કાઈ લગ્ન ત્યાં કેવું આપડે ભવિષ્યમાં કોક દિવસ છે ને જે કરેલું હોય છે ને એ કોક દિવસ કામ લાગશે.
હા તો
બે
ધીરજ નો કરી શકે.
હે?
તમે બીજો જોબ કરુષ?
હું આયા આરોગ્ય માં જ છે. આરોગ્ય છે મારી બેબી છે ને એ પાર્લર નું કરે અહંયા વેરાવળ રોડ ઉપર મારી બેબીનુ પાર્લક છે. જો અત્યારે પોતે ઈ પાર્લરનુ કરે તો પોતાની રીતે પગભર છે.
હા.
કરવું જરૂરી છે ગમે ઈ પણ.
હા એજ એજ કામ આવે આપડે શીખવું હોય કાઈ તો આ પડે આગળ વધી શકે.
કામ લાગે આપડે કોક દિવસ.
હા એજ ને શીખીએે તો આપડે પછી આપડે આગળ પૈસા ને એવું કમાવી શકીએ આમ બધી જગ્યા.
આપડે જો અત્યારે તમે લોકો એમ ક્યોંકે અમે ચાર બેન છે. હાલ, પપ્પા બચારા કરે કરે ને, કેટલું કરે. એમ કે આપણે હોય, પગભર હોય તો આપણે પપ્પાની મદદ હોય કરી શકીએ. મમ્મીને આપણે હાથ કોક બીજા પાએ ફેલાવવો પડે એના કરતા આપણી રીતે આપણે હોય ને, તો આપણે કામ લાગે.
હા, અને લગ્ન થયા હોય તો પણ ત્યાં શીખવા આપણે શીખવાનું કીધું હોય તો આપણે ત્યાંય કામ કરી શક કે અહીંયાથી પણ એમ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ ઇજ છે.
હા તો
તે ઓને તો અત્યારે આગળ લાવ જરૂરી છે.
હા, અત્યારે જોબ કરવો જ સારો છે, અત્યારે તો આમ.
બેન બેનને એવું લાગે તો, અહીંયા લેતા આવજો એટલે પાર્લરનો કોર્સ થઈ જાય.
હા તેને મેં કીધું પણ તે કોલેજ કરે છે ને, તો ઈ કે ટાઈમ નથી મળતો.
જો બપોર પછી તો ફ્ર્રી જ હોય.
નહીં પણ પછી સાંજના પછી ઘરે હોય, તો એ પછી ના મે એને કીધું. કીધું પણ તે ના પાડે છે. હલો.
હા હા.
ને બીજી બેન પૉલર શીખવા જાય, તો એનો ટાઈમ ત્રણ થી છ સાત વાગ છે તો એઈ ત્યાં ત્રણ થી સાત વાગ્યા સુ ત્યાં હોય.
ઓય બાપરે
દસમુંને પય એક્ઝામ દઈ દેવાય ને તારે પાછી
દીધી પણ પાછી બે વિષયમાં ફેલ હતી ને તો પછી બીજીવાર પછી નો દીધી.
એ લ્યો
તમે કેટલું ભણેલા?
હું, કોલેજ કરેલ છે. ટી વાય, ટી વાય પૂરું કરેલું છે મેં, હા.
હવ.
ભણવું તો જરૂરી છે છોકરીઓને બેન
હા, તો
હા. હા, હાલો.
તમાર હસબેન્ડ શું કામ કરે છે? તમારા હસબેન્ડ છે, તે શું નોકરી કરેશ?
હમ્મ ઓલું છે બકાલું શાકભાજીનું કરે સવારે
એમ છે.
મારે કેટલા છોકરી છે, ને ઓગણીસ વર્ષનો બાબો છે.
એમ છે, તે પણ સ્કૂલે જતા હશે ને?
સ્કૂલમો એને પૂરું કરી લીધુંને હવે, નથી કે મારે ભણવું તો એ નથી ભણતો. એવોય જાય છે જોબ ઉપર
એમ છે.
પણ ભણવામાં ઘ્યાન જ નથ દેવું તો હું પાપડે કોક ને સલાહ દેય પણ હવે આપડા છોકરા જ અમારા છોકરા જ અમારું માનતા નથી તો
તો અત્યારે ને કોક બધા અરધા દાઢીયે વયી જાયસને એમ જ કરે છે અત્યારે તો
મારી છોકરીને મેં ભણાવા માટે કેટલું કીધું કે તું તારે જે કરવું હોય ને હું ગમે એટલા ખર્ચ પૈસા ખરચવા તો હું ખર્ચું. મેં વચમાં કીધું કે એલ એલ બીનું કર નાખ તો કે કે નઇ મારે નથ કરવું હુતોતી તો પીટીસી કા બી એડ કર નાખ તો કે નઇ એવું માન નથ કરું એને હું પાર્લરમાં જ જીવ છે તો હવે પાર્લરનું કરે બીજું હું કરવું કે
હા પાર્લર પણ અત્યારે શીખવું સારું જ છે આપડે આવડી ગયું હોય તો આપડે ક આગળ વધી શકીએ તેમાંય બોવ
એ ખાલી જો મેંદી કરી આવે ને ઘડીક ખાલી જાય ને મેંદી કરી આવે ને તો એ ઘડીકમાં પંદરસો રૂપિયા લઈ આવે.
સારું કેવાય ને આઈબ્રો કરાવો હોય તો પેલા ત્રીસ રૂપિયા થઇ ગયા આજે ત્રીસ રૂપિયા મારે આઈબ્રો કરવો હોય તોય
તો પછી તઈ કોના ત્યારે
હા ઈ પણ સારું છે બ્યુટી પાર્લર પણ શીખવું. પછી સેવંગ આપડે આ ઓલું બીજું શીખું આપડે શું શિવણ ક્લાસ
શિવણના હા શિવણને હ હ. આપડી રીતે આપડે પગભર થઈએને તો હાંરું લાગે.
હા તેજ ને અત્યારે પોતપોતાનો ધંધો જ
તો બીજાના ભરોસે રેવાથી આપડી રીતે આપડે પગ ભરવો હોય ને તો વાંધો નો આવે.
તો આપડે ભાવે જોય તો આપડે મું ખુદનું કરી શકીએ આપડે આમ.
હાલો.
હાલ હ હાં.
બોલો. હા બોલો બીજું.
ઓલાનું સર્ટિફિકેટ મળી ગયું પાર્લરનું.
હા મલી ગીયું તે તો તમારે એવું તમારેય મલી ગીયું.
હા હા મારેય મળી ગયુ.
એવું લાગે ને તો આ ચારસો ને પીંસો અ કેટલા કીધા છત્રીસ રૂપિયા કીધા ને એનો વીમો છે ને તે પપ્પા ને ને મમ્મી ને કેવાનું કે કરાવી નાખે ભવિષ્યમાં કોક દિવસ આપડે કઈ પણ થયું હોય ને વીસ રૂપિયા વાળો ઓછી વીમો છે ને કરાવી નાખવાનો. હ ખાતામાંથી ભલે વરસ દે ના કપાઈ જાય
હા.
ખાતામાંથી ભલે કપાઈ જાય પણ એમ કે કરાવી નાખવાનું ભવિષ્યમાં આપડે ગરીબ માણા ને કોક દિવસ કામ લાગે
હા.
એ છે મમ્મી ને અને પપ્પા ને.
હા કીધું તું નાની નાની ને પણ કહ્યું તું એને પણ કીધું હ કે પૂરો એ ભરી દેસ વિમાન
હાથ પગમાં કે કાઈ પણ ઈજા કે થયું હોય તો આપણે એમ કે કામ લાગે કોઈની પાઈ માગવા જવા પડે.
હા એજ ને અત્યારે એજ ને આપે ભરી દીધું હોય તો
જ્યાં હોય ને અત્યારે
હા તો એજ ને અત્યારે બહ ઓલુ છે હવ તમારે ભર દેવાય ને તે ફ્રોમ
મારે તો ચાલુ છે.
ચાલું જ
હા મારે તો મારે તો કેટલા દસ બાર વરષથી ચાલુ જ છે મેં તો પેલા કરાવી નાખ્યું તું અમારા જોબ ઉપર થી છે ને અમને કીધું તું કે ચારસો ત્યારે કઈક ઓછા હતા હમણાં પૈસા વધી ગયા લાગે ત્યારે પાંચ રૂપિયા જ હતા વીસ રૂપિયા ભરે ને એની જગ્યા એ અવે બાર રૂપિયા હતા ત્યારે અમને કીધું તું કે કરાવી નાખજો તો મેં તો કરાવી નાયખુ સ હા તો વરસ થાય ને તાં ઈ કપાઈ જ જાય
હાં
કરાવી ને
હાં
કામ લાગે કોક દિવસ આય ચારસો રૂપિયામાં આપડે હું વળી ખાટુ થય જઈએ
ફોન કપાણો ને
હમ્મ
ફોન કાં કપાણો નથી અજી દસ મિનિટ પછી અજી ફોન કરીએ
દસ મિનિટ થઈ ગઈ વાત